હાલો. અવા અવાજ આવે છે?
હા આવે છે.
હાલો.
હા.
અવાજ આવે છે મિત્ર?
હા આવે છે આવે.
કેવું ચાલે છે મિત્ર?
સારું છે બસ મજામાં, તમે?
બસ સારું કેવું ઉજવાઈ રહી છે.
વકેશન તો છે થોડી ઘણી મજા પણ છે કામો પણ છે એવું બધું છે ચાલું છે.
હા હા હા. બસ હવે રીઝેલની જ રાહ જોતો છું હું પણ.
હા હા અમારો પણ ટાઈમ છે પણ હવે ખબર નહી ક્યારે અરે હજુ તારીખ નથી આવી તો અમાર પણ બાકી છે.
હા બરોબર. તો આજે મિત્રો હું એક વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું તો થોડો સમય આપશો તમે.
હા હા ચોક્કસ મિત્ર જરૂર.
હા મિત્રો આપણે આપણ વિષય નું નામ છે શાળા જીવનના અનુભવો તો મિત્રો તમને ખબર જ છે શાળા જીવનના અનુભવો એ આપવા માટે કેટલા. મહત્ત્વપૂર્ણછાાવિત થાય છે. આજે હું મારા જૂના શાળાનો ફોટા જોઈ રહ્યો હતો ફોટા જોતા જોતા મને શાળાના દિવસોની કેટલી બધી યાદો તાજી થઈ ગઈ ખરેખર શાળા જીવન માણસના જીવનનો. સૌથી સુંદર નિર્દોષ અને યાદગાર સમય હોય છે મિત્રો આજે આપણે ભલે કોલેજમાં હોય કે નોકરી કરતા હોઈએ પરંતુ શાળાના દિવસો ક્યારેક ભૂલાતા નથી મિત્રો. એ વિશે તમારું શું કવું છે મિત્રો.
હા મિત્ર તું એકદમ સાચ. સારા જીવન માત્ર ભણતર પૂરતું જ ન હતું પરંતુ જીવનને સમજવાનો અને સારા સંસ્કારો મેળવવાનો સમય પણ હતો. અને શાળા ની ઘણી બધી. એવી યાદો પણ હતી. જે આપણે જીવનમાં લાવી શકીએ અને શાળામાં આપણે મિત્રતા શિ સમયનું પણ મહત્ત્વ હતું આજે પણ જ્યારે એ દિવસો યાદ આવે છે તો ખૂબ જ એવું આનંદ થાય છે કેમ કે જે. શાળાનો સમય હતો એ સૌથી બેસ્ટ સમય હતો અને શાળામાં જેટલી પણ મજા આવી એમાં એ પણ સમય બહુ સારો હતો શાળાનો સમય.
તમારી વાત સાચી છે મિત્રો. કારણ કે. શાળામાં જ આપણે જીવનના પ્રથમ પાઠ શીખીએ છીએ ત્યાં આપણે વાંચવું લખવું બોલવું અને લોકો સાથે કેવી રીતે વર્કિંગ કરવું તે શીખીએ છેીએ. મને હજુ પણ મારો શાળાનો પહેલો દિવસ યાદ છે મિત્ર નવા નવા મિત્રો નવા શિક્ષકો અને નવું વાતાવરણ આ બધું જોઈને થોડો ડર લાગતો હતો પરંતુ. થોડા જ દિવસોમાં શાળા મારું જીવનનો મહત્ત્વનો ભાગ બની ગઈ હતો. તો શાળા જીવન માત્ર અભ્યાસ પૂરતું મર્યાદિત નથી પરંતુ શાળા એક એવું સ્થાન છે જ્યાં બાળક ન વ્યક્તિત્વ નો વિકાસ થાય છે જ્યાં જ આપણે શ સમયનું. મહત્વ મહિલા પ્રાથમિકતા. અને જવાબદારી જેવા ગુણો શીખીએ છીએ શાળામાં મળલા સંસ્કાર અને અનુભવો આખી જિંદગી આપણને માર્ગદર્શન આપે છે મિત્રો તો તમારા પણ એવા અનુભવો કહી શકશો મિત્ર.
હા મિત્ર ચોક્કસ તમારી વાત સાચી છે મને પણ એ દિવસો ખુબ જ યાદ આવે છે ઉપરાંત શાળામાં યોજાતી વિવિધ. બધા પણ ભાગ લેવાનો. એક અલગ જ આનંદ હતો અને આપણે જે પણ નિયમો. કે જે પણ શીખ્યા એ આજના જીવનમાં આજના સમયમાં કામ આવે છે અને જે શિક્ષકો એ આપણને શીખવેલું એમાંથી પણ કેટલું બધું આપણા જીવનમાં કામ લાગતું આવે છે હજુ સુધી પણ આપણે એનો ઉપયોગ. અને ઘણા બધા એવા દિવસોમાં જે આપણે તહેવારોની બધી ઉજવણી કરી એમાં પણ આપણે ઘણું બધું શીખવા મળ્યું છે અને હા મિત્ર તમારી ચોક્કસ વાત છે કે શાળાનો પેલા દિવસનો. સમય તો એટલો ડર લાગતો હતો કે આપણે કેવી રીતે રશું આપણે જયારે નાના હતા એટલે તો ખબર પણ નહી પડે કે કેવી રીતે રહી શકીએ બધું રહેેવાનું એવું શાળાનો સમય બહુ સારો હતો અને યાદગાર પણ એ. એવું જ હતું.
હા એ. ું વાત સાચી છે મિત્ર. અને શાળાની સવારની પ્રાર્થના સભા પણ કેટલી યાદગાર હતી યાર. બધા વિદ્યાર્થીઓ એક સાથે મેદાનમાં ઉભા રહેતા હતા પ્રાર્થના કરતા અને પછી દિવસની શરૂઆત કરતા પ્રાર્થના સભા આપણને શિસ્ત એકતા અને સકારાત્મક વિચારતા શીખવી હતી. કારણ કે શિક્ષકોનું યોગદાન પણ ખૂબ મહત્વનું હતું કેટલાક શિક્ષકો તો એટલા પ્રેમા હતા કે તેઓ વિદ્યાર્થીઓને પોતાના બાળકોની જેમ માર્ગદર્શન આપતા હતા. શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તક જ નથી પરંતુ એક આપણે જીવનની એક. સેકન્ડ પેરેન્ટ છે મિત્ર કારણ કે જીવન જીવવાની સાચી રીતે પણ શિક્ષકો જ આપે છે જય્યારે આપણે કોઈ ભૂલ કરતા હોય તેઓ સમજાવતા પ્રોત્સાહન આપતા. અને આગળ વધવાની પ્રેરણા આપતા આજે પણ ઘણા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક એટલે પોતાના પ્રિ શિક્ષકોને જીવનભર યાદ રાખે છે તમારા ફીડમાં કોઈ એવો શિક્ષક તો મિત્ર.
હા મિત્ર તમારી એકદમ વાત સાચી છે કેમકે સ્કૂલના સમયે પણ જે પ્રાર્થનાનો સમય અને એમાં પણ આપણે જે ભજનોને બધા ગાતા હતા ને તો એમાં પણ કેટલી સારી યાદો હતી અને જે. ભજન આપણા માટે એટલા સારા યાદગાર રહેલા અને એવી કેટલીક બધી રમત. તો પણ આપણે રમેલા ગ્રાઉન્ડ માં. અને શિક્ષકો તો એટલા સારા હતા. અમુક શિક્ષકો એવા હતા કે જે આપણે આપડને ટોકતા કે સમજાવતા આપણને ખોટું લાગતું. પણ હવે જ્યારે આપણે મોટા થયા છીએ ત્યારે એનો અનુભવ થાય છે કે જે પણ કહેતા તા એ આપણા સારા માટે હતું. અને આપણને આ આવનારા જીવનમાં કામ આવે છે. અને એવા કેટલાક શિક્ષક તો મા મારા પણ એક સારા શિક્ષક એવા છે. જેના જેને હજુ સુધી હું યાદ કરું છું. અને દર વખતે કઈક તહેવાર પર ફોન પર વાત કરું છું. એ લોકો જોડે તો વાત કરવાની સારું લાગે શે. કેમ કે એ સમય જે સ્કૂલનો સમય હતો. બઉ સારી રીતે માર્ગદર્શન આપેલું અને જે નિયમોમાં રાખેલા એનું આ સમયમાં કામ આવે તો આપણે એને ચોક્કસ યાદ તો રાખી શકીએ.
હા હા તમારી વાત સાચી છે. કારણ કે જ્યારે આજના દિવસોને યાદ કરું છું ને ત્યારે સમજાય છે કે તે દિવસો કેટલા નિરાંતે ભરેલા હતા. કોઈ મોટી જવાબદારી ન હતી. ફક્ત ભણવાનું, રમવાનું અને ખુશ રહેવાનું. આજે જીવનમાં ઘણી બધી જવાબદારીઓ છે. પરંતુ શાળાના દિવસોમાં નિર્દોષતા અને આનંદ ભરપૂર હતો. કદાચ એટલે જ લોકો કહે છે કે શાળા જીવનનો સુવર્ણ સમય છે મિત્રો. કારણ કે જોયે તો વાસ વાર્ષિકોત્સવ અને સંસ્કૃતિ કાર્યક્રમો પણ ખુબ જ એ એ દિવસને યાદ આવે છે. ગીત હતું, નૃત્ય હતું, નાટ ક અને ભાષણ જેવા સ્પર્ધામાં ભાગ લેવાનો કઈ ઉત્સાહ જ અલગ હતો મિત્ર. આવી પ્રવૃત્તિઓમાંથી વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભા બહાર આવે છે મિત્ર. દરેક વિદ્યાર્થીઓને પોતાની આવડત અને તક એવી પ્રોત્સાહન મળે છે. માત્ર અભ્યાસ જ નહીં પરંતુ કલા, રમત-ગમત અને નેતૃત્વનો ગુણો પણ શાળા જીવનમાં વિકસે છે. તો એ બધી સ્પર્ધામાં તમે શું ભાગ લીધો હતો?
હા મિત્ર એ દિવસો પણ મને ખુબ જ યાદ છે. જયારે એવી બધી સ્પર્ધાઓ અને જે નાટકો યોજાતા હતા. તમ તમને ખબર છે મિત્ર મેં પણ એક ચિત્રકલામાં ભાગ લીધેલો. તો એમાં પણ મને ગજરસ હતો. એમ મને ચિત્ર દોરવાનું ગમતું હતું. તો એમાં પણ મારો પ્રથમ નંબર આવેલો. એટલે જે સ્કૂલના સમય હતો. એમાં કેટલીક બધી જે નાટકો કરવામાં આવતા હતા. એમાં પણ ભાગ લેવા લેવાનો કઈક અલગ જ મજા હતી. અને જે જવાબદારીઓ છે એ સ્કૂલના સમયે એકદમ આપણે સારા રહેતા હતા. કેમ કે આપણને કોઈ ટેન્શન નહી હતું. ખાલી જમવાનું અને ભણવાનું સાથે સાથે રમત-ગમત એમ અને આજના સમયમાં એ બધું આપણે યાદ કરવા જઈએ તો એ સ્કૂલના દિવસો ખૂબ જ યાદ આવે છે જે નાન હતું એ ખૂબ જ યાદગાર હતું. અને જે બધા નાટકો અને નૃત્યો કલાઓ જે હતી એ પણ બધી કેટલી યાદગાર છે કે આપણે ઘણા બધા એવા ભાગ લે ભાગ લીધેલા જેમાં બધું ચિત્રકલા અને નૃત્ય-નાટકો ઘણા બધા એવા યાદગાર પ્રોગ્રામો પણ છે.
હા મિત્ર તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.